હલો
હલો
એક મજાનો પ્રશ્ન છે જો તમે દુનિયાની કોઈ પણ જગ્યાઓએ વીમાં ફરવા જાઓ જવાની તક મળે તો ક્યાં જશો
સરસ સરસ ક્વેશ્ચન છે હું કદાચ જાપાન જાઉં
તમે વાહ જાપાન કેમ
કારણ કે ત્યાંની ટેકનોલોજી અને સંસ્કૃતિ ખૂબ જ આગળ છે જે મને બહુ જ ગમે છે
જો તમે ત્યાં જાઓ તો સૌથી પહેલા શું કરશો
હા જો હું કદાચ ત્યાં જાઉં તો હું સૌથી પહેલા ત્યાં શહેરોમાં ફરીશ અને લોકલ ફૂડ ટ્રાય કરીશ જ્યાં લોકલ ફૂડ બહુ સારો હોય છે ત્યાનો
તો ખાવામાં સૌથી પહેલા શું ટ્રાય કરશો
હા ખાવામાં તો કદાચ તેમની જાણીતી વાનગીઓ કદાચ હું ટ્રાય કરુ
તમે નવી વસ્તુ તરત ટ્રાય કરો કે પહેલા વિચારશો
ના નવું નવું ફૂડ હોય અને નવી નવી જગ્યાઓ હોય એટલે કદાચ હું તરત જ ટ્રાય ન કરું હું થોડું પેલા વિચારું
હા મુસાફરીમાં તમે શું વધારે ગમે ખાવાનો કે ફોટો કે અનુભવ
આ પણ તમારું ક્વેશ્ચન ખુબ જ સારું છે કે મુસાફરીમાં તમને શું વધારે ગમે ખાવાનું ફોટા કે અનુભવ તો મારો જવાબ એ રહેશે કે મને અનુભવ ખુમ ગમશે
એવું કેમ
કારણ કે યાદો લાંબા સમય સુધી રહે છે અને એક મેમોરી ક્રિએટ થાય છે જે આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે તો તે આપણા માટે અનુભવી ખૂબ જ સારું છે
જો તમારે માત્ર એક ફોટો ખેંચવો હોય તો કયા સ્થળે ખેંચો
હા જો મારે કોઈ એક ફોટો ખેંચવાનો હોય તો હું કોઈ એવી સુંદર એક જગ્યા ગોતીશ જ્યાં વાતાવરણ સારું હોય ત્યાંન લોકો સારા હોય ત્યાંનું કલ્ચર સારું હોય અને ખુબ હરિયાળી અથવા સુંદરતા જેવું કોઈ સ્થળ હોય ત્યાંનું હું સુંદર જગ્યા ઉપર જઈશ
તમને લાગે છે કે મુસાફરી માણસને બદલે છે
હા આ પણ ક્વેશચન બહુ જ સારું છે મુછાફરી છે ને એ ઘણા લોકોને બદલે છે અને લોકો બદલાઈ પણ જાય છે લોકો મુસાફરી કરે છે તો એ ખુબ જ આનંદમાં હોય છે અને ઘણા ખુલાય જાય છે નવું નવું જાણવા મળે છે નવું નવું શીખવા મલે છે નવી નવી વસ્તુઓ જોવા મલે છે તેથી મુસાફરીમાં ઘણા લોકો બદલાઈ જાય છે હમ હમ
જો તમને કોઈ નવી ભાષા શીખવી પડે તો તૈયાર રહેશો તમે
હા હા જો કોઈ નવી ભાષા મને શીખવા મળે તો હું થોડી ના પાડીશ હું તો શીખીને જ રહીશ મને આવું નવું નવું શીખવાનું નવું નવું જાણવાનું અને નવું નવું એન્જોય કરવાનું મને ખુબ જ ગમે છે
હા તો તમને થોડી થાક પણ લાગશે
પ્રવાસ પ્લાન કરીને કરવો કે અચાનક તો એ ક્વેશ્ચનમાં પ્લાન કરીને કરવું જોઈએ કારણ કે આપણે પ્લાનિંગ થી જઈએ તો બધું આપડે સ્ટેપ બાય સ્ટેપ કરી શકીએ અને આપણે ક્યાં અટકણ ના પડે
એવું કેમ
હ આપણે પ્લાનિંગ કરવાથી આપણને ઓછો તણાવ રહે છે ને આપણે દરેક વસ્તુ અને દરેક સ્થળે આપણે સમયસર પહોંચી શકીએ છ છેીએ ને આપણા ટાઈમનોો વેટ પણ ઓછો થાય છે
તમે વધુ પસંદ શું કરશો પહાડ દરિયો કે મોટું શહેર
સરસ આ પણ એક ખૂબ જ સરસ પ્રશ્ન છે કે હું વધારે શું પ્રસ પસંદ કરીશ પહાડ દરિયો કે મોટું શહેર પહાડ મારા હિસાબે ખુબ જ એક યાદગાર સ્થળ રહેશે કારણ કે પહાડો આપણે જઈએ તો ત્યાં આપણને રોકાવાની રહેવાની વાતાવરણમાં બહુ જ મજા આવે દરિયો પણ એક સારી જ જગ્યા છે અને શહેર પણ એક સારી જ જગ્યા છે પણ પહાડ મને બહુ જ ગમે છે
પહાડમાં શું ઘાસ લાગે
પહાડમાં આપણે જોવા જઈએ તો ત્યાંનું વાતાવરણ સારું હોય છે ત્યાં એક શાંતિભર્યું સ્થળ હોય છે જે મને બહુ જ ગમે છે
જો્યા ત્યાં ઇન્ટરનેટ ના હોય તો ચાલે
જો ત્યાં ઇન્ટરનેટ ના હોય તો ના ના ના શરૂઆતમાં ભલે મુશ્કેલ લાગે થોડું પણ ત્યાંનું વાતાવરણ જ એવું હોય કે આપણે ત્યાં ફરવામાં જ વ્યસ્ત હોઈએ તો ઈન્ટરનેટ ન હોય તો પણ કદાચ ચાલી શકે છે પણ જરૂરિયાત ખરી
તો તમે સોશિયલ મીડિયા વગર કેટલાક દિવસ રહી શકો
મને લાગતું તો નથી કે સોશિયલ મીડિયા વગર આજકાલ કોઈ રહી શકે કેમ કે સોશિયલ મીડિયા ના આજકાલ ખુબ જ ક્રેજ છે હજી કોઈ પણ સોશિયલ મીડિયા અને ફોન વગર રહી શકે એવું પોસિબલ નથી મારા મત મુજબ હું પણ કદાચ થોડાક જ દિવસ સોશિયલ મીડિયા વગર રહી શકું કારણ કે સોશિયલ મીડિયા થી આજે આપણે એડિક્ટ થઈ ગયા છીએ એ કદાચ રહી ના શકાય વધારે દિવસો
રસપ્રદ જો તમે પ્રવાસ દરમિયાન રોજ એક જ વસ્તુ કરો તો શું કરશો
હું પ્રવાસ દરમિયાન રોજ એક જ વસ્તુ કરું તો એયાશે નવી જગ્યાઓ જોઈ કારણ કે નવી નવી જગ્યાઓ જોવાનું મને ખુબ જ ગમે છે તો કદાચ મને પ્રવાસ દરમિયાન રોજ એક જ વસ્તુ કરવાની ઈચ્છા થાય અથવા તો ચાન્સ મળે તો હ નવી નવી જગ્યા જોવા જઈશ અને ત્યાં ફરીશ
તમે એકલા ફરશો કે પછી ગ્રુપમાં
આ પણ એક સારો ક્વેશ્ચન છે કે હું ફરવા જાઉં તો એકલો ફરીશ કે ગ્રુપમાં તો કદાચ મને એકલો ફરવાનો પણ ચાન્સ મળે તો પણ હું વિસ ના કરું કારણ કે ફરવાનું મને ખુબ જ ગમે છે અને કદાચ ફેમિલી હોય કે ગ્રુપ હોય તો પણ મને ખુબ જ મજા આવે તો ફેમિલી સાથે પણ ફરનું મને બહુ જ ગમે અને કદાચ કોઈ ગ્રુપમાં કે ટુરમાં આપણે જતા હોઈએ તો પણ એવું પસંદ કરીશ
તમને શું લાગે પ્રવાસમાં પૈસા વધારે મહત્વના કેમ સમય
ઉપવાસ માં આપણે જોવા જઈએ તો પૈસા વધારે મહત્વના કે સમય એવું નથી એ આપણા ઉપર મહત્વ કરે છે કે આપણા પાસે કેટલો સમય છે અને કેટલા પૈસા છેીએ આપણે એવું લાગે કે આપણા પાસે પૈસા છે તો આપણે એ પ્રમાણે ફવું જોઈએ આપણે લાગે કે આપણા પાસે વધારે સમય છે તો આપણને એ પ્રમાણે સમય લડવો જોઈએ
જો આખી દુનિયા જોવા મળે તો કયા ત્રણ સ્થળ તમે પસંદ કરશો
હા આ પણ એક ખુબ જ સારો પ્રશ્ન છે કે મને કદાચ આખી દુનિયા જોવા મળે તો હું કયા ત્રણ સ્થળ પસંદ કરીશ તો હું તો કદાચ આઉટ ઓફ કન્ટ્રી જવાનું વિચારું જેમ કે ત્રણ સ્થળ છે તો જાપાન છે સ્વઝરલેન્ડ છે અને કોઈ એવી બીચ જેવી જગ્યા જે ખુબ જ સુકનવારી જગ્યા હોય તો
પ્રવાસમાં સૌથી મુશ્કેલ વસ્તુ શું લાગે તમને
પ્રવાસમાં સૌથી મુશ્કેલ વસ્તુ છે ને પ્લાનિંગ અને થાક છે પ્રવાસ આપણે જઈએ તો એમાં પ્લાનિંગ ખુબ જ જરૂરી છે આપણે પ્લાનિંગ વગર કઈ પણ કરીએ તો આપણે અટકી પડીએ ક્યાં ને ક્યાં અથવા તો આપણને ટાઈમનોો વધુ ઉપયોગ થાય તો પ્લાનિંગ ખુબ જ જરૂરી છે અને આપણે જે પ્રમાણે ફરીએ એ પ્રમાણે થાક પણ બહુ જ લાગે
તમને લાગે છે કે લોકો પ્રવાસ માટે વધારે પૈસા ખર્ચે છે
હા કારણ કે આજ કલ મોંઘવારી અને ખર્ચો પણ એ પ્રમાણે વધી ગયો છે કે આપણે ઓછા પૈસામાં કે નાની અમાઉન્ટમાં આપણે ક્યાં આપણે ઈચ્છીએ એટલોું ફરી ના શકીએ તેથી વધારે પૈસા પણ લોકો ખર્ચે છે
તમને લાગે છે કે લોકો પ્રવાસમાં કઈ કઈ વસ્તુઓ ઘરેથી લઈ જતા હશે
હમ પ્રવાસમાં તો દેખીતી રીતે આપણે જે રોજગારમાં રોજ મરોજની જે વસ્તુ હોય એજ લઈ જવી જોઈએ ક વધારે પૂરતો આપણે સમાન કે લગેજ લઈ જવું જોઈએ હી આપણે જરૂરિયાત પૂરતો જ વજન લઈને સમાન લઈ જવું જોઈએ
જો તમે પ્રવાસી એક સલાહ બધાને આપો તો શું આપશો
હા જો કદાચ હું બીજાની કે તમને પ્રવાસી એક સલાહ આપું તો એ મારા મહત્ મુજબ સલાહ એ હશે કે તમે નવી નવી જગ્યાએ જાઓ અને નવો નવો કઈકને કઈક જાણવાનો પ્રયાસ કરો ત્યાંનું કલ્ચર જાણો ત્યાંનો નવ ન લોકો સાથે તમને ફરો તમે નવી નવી ભાષાઓ શીખો તો તમને કઈક ને કઈક નવું શીખવા મળશે નવું જાણવા મળશે એ ખુબ જ જરૂરી છે
સર તમે ફરી ફરીને એક જગ્યા જશો કે દર વખતે નવી જગ્યા જશો
જો હું કદાચ આ તમારોું ક્વેશ્ચન સારું છે કદાચ હું એ મારો તો મંતવ્ય એવો છે મારા વિચારો એવા છે કે કદાચ હું એક જગ્યાએ એક વખત જાઉં ને તો એઈ જગ્યાએ હું બીજી વાર ના જાઉં કારણ કે મારો મન જ એ ટાઈપનુંું છે કે મારે આખી દુનિયા ફરવાની આવે છે તો કદાચ એક જગ્યાએ હું જાઉં તો એક જગ્યાએ બીજી વાર ના જાઉં તો જ હું બધી જગ્યાઓ ફરી શકું ને તો જ હું ક્યાં ને ક્યાં નવી નવી વસ્તુઓ જોઈ શકું છ
સરસ જવાબ આજે પ્રવાસ વિશે વાત કરી તમે મને ખૂબ મજા આવી અને ખુબ બધું જાણવા મળ્યું
હા મને પણ ખુબ જ તમારી સાથે વાત કરવાવામાં મજા આવીને સારું લાગ્યું તમારી સાથે વાત કરી